અવાજ આવે છે?
હા હા.
આ સેનો અવાજ? તો આજે આપડે દરિયા.. કિનારાના પ્રવાસના વિશે વાત કરીએ.
હમ હમ.
કે દરિયા કિનારો પ્રવાસ એટલે તો સમુદ્રના કિનારા આવેલ સ્થળોની મુલાકાત લેવીએ..
હમ હમ હમ હમ દરિયા કિનારાના પ્રવાસીની તો બરોબર છે.
હા અને લોકો આરામ આનંદ કુદરતની સૌંદર્ય પાણી ના રમતો નવી સંસ્કૃતિ અનુભવ કરવા માટે દરિયા કિનારે જાય જ છે પ્રવાસ માટે
અને દરિયા કિનારાનો અનંત નો લીલો વિતાર અને ઠંડી હવાઓ સૌંદર્ય સૂર્યાસ્ત નો સમય બધું આપને શાંતિ એટલું બધું આપે ને આપણે કિનારે બેઠા હોય. તો આપડે બધું ભ જ આપણે મગ્ન થઈ જઈએ છી, અને પછીમાંથી હવા આપણને આવે તો આપણને આખા દિવસ ન થાક ને બધું ભૂલી જઈએ આપણે.
હા એ તો છે અને રેતી પર ચાલવું પાણીમાં રમવું અને દરિયા ની હવામાં સમય પસાર કરવો એટલે લોકો માટે તો યાદગાર અનુભવ બને છે એ
હમ હમ. અને ગુજરાતમાં લાંબામાં લાંબો દરિયા કિનારો તો આપણને ખબર જ છે કે ક્યાં આવે છે. અને એમાં પણ જો સુરતની નજીક આવેલા હોય બીચ તો પછી તો કાળી રેતી માટે જાણીતા હોય અને સાંજના સમયે લોકો ફરવા નીકળે અને નાસ્તા કરે એની કંઈક મજા જ કંઈક અલગ હોય છે.
હા એ તો છે આપણે ધુમ્મસ બીચ જઈએ તો સુરત નજીક પછી માંડવી જઈ શકીએ જ્યાં સફેદ રેતી અને સ્વચ્છ પાણી માટે જે બહુ જ પ્રસિદ્ધ છે પછી શિવરાજપુર બીચ હોય છે આપડે તો કે આ બીચ ખુબ જ સ્વચ્છ છે અને બ્લુ બ્લુ ફ્લેગ બીચ પણ કહેવાય છે એને.
અને તિથલનો બીચ તો કંઈક અલગ જ હોય છે કુટુંબ સાથેનો સમય કરવા માટેનું સુંદર સ્થળ છે અહિયાં તો ભેડ પકોડા અને ત્યાંનું સ્થાનિક ફૂડ ખાવાની ખુબ જ મજા પણ આવે આપણને.
હ અને એમ દરિયા કિનારે મળ તો ખોરાક પણ એટલો સારો હોય કે દરિયા કિનારા ના પ્રવાસ ખાવાનું ખાસ મહત્વ જ હોય. કે ઘણા સ્થળોએ સમૃદ્ધિ ખોરાક પ્રસિદ્ધ જ હોય છે.
જેમ કે માછલી હોય. પછી નળી અને આધુરિક વાનગીઓ હોય મકાઈ અને નાસ્તા હોય અને ઘોડા આઈસ્ક્રીમ એ બધું ગુજરાત ના દરિયા કિનારે ખૂણે ખૂણે બધે આપણને મળી જ રહ્યા અને દરેક દરિયા કિનારાની નજીક આપણને આ બધી વસ્તુ સરસ રીતે મળી રહે છે.
હા અને પ્રવાસનો ફાયદા પણ બહુ છે કે દરિયા કિનારાના પ્રવાસ માત્ર મનને રંજન માટે જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ સારા જ કહેવાય છે.
અને માનસિકને આપણે ફાયદા જોઈએ શરીર ના માનસિક ફાયદા પણ ઘણા છે મનને એટલી બધી શાંતિ આપે ને કે આપણને આખા દિવસનો થાક પણ ઉતરી જાય કશું બીજું કશું કામ પણ ના યાદ આવે તણાવ ઓછો થઈ જાય આપણને અને કુદરત સાથે આપણે એટલા બધા જોડાયેલા રહીએ કે જાણે આપણે આખું બધું ભૂલી અને કુદરત અને આપણે બે બેઠા હોય એવું લાગે આપણને
હ અને શારીરિક ફાયદા પણ બહ છે એના તો કે આપણે જો ચાલીએ તો કસરત પણ થઈ જાય પછી તાજી હવા શરીરને તાજગી પણ આપી દે અને સૂર્યના પ્રકાશ થી વિટામીન ડી પણ મળી જ જાય.
અને એની સાથે સાથે આપડે પ્રવાસની સાથે સાથે યાદ રાખવાની બાબતો પણ ઘણી બધી એવી છે કે જેમ કે દરિયાએ વધારે અંદર ના જો દરિયામાં વધારે અંદર જવા જવું બી ના જોઈએ આપણેે અને ગાઈડલાઈન આપેલી હોય એનાથી સૂચિના પાલન કરવું જોઈએ અને પ્લાસ્ટિક અને કચરો તો બિલકુલ ના નાખવો જોઈએ આપણે કારણ કે આપડે કચરો નાખવાથી આપણું આગળનું જે બધું છે બહુ જ બધું ખરાબ થઈ જાય છે અને સ્કીિનને અને પાણીને પણ ઘણું ધ્યાન રાખવું જોઈએ અને બાળકોનું તો ખાસ માં ખાસ એમાં ધ્યાન રાખ. ખવા જેવી વસ્તુ છે આપડે દરિયા કિનારે.
હા એ તો છે અને કિનારાના વિસ્તારોમાં લોકોનું જીવન પણ દરિયા સાથે જોડાયેલું હોય છે કે માછીમારોનું જીવન જોવ બોટ માછલી બજાર અને સ્થાનિક તહેવારો પણ પ્રવાસીઓને નવી પ્રકૃતિનો અનુભવ કરાવે છે.
પણ જો દરિયા કિનારોનો પ્રવાસ આનંદ અને શાંતિ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવો જ જોઈએ નિકન પરિવાર અને મિત્રો સાથે દરિયા કિનારાનો પસાર કરેલો સમય યાદગાર બની જાય અને દરિયાની મજામાં ઠંડી હવા અને સુંદર માં સુંદર દ્રશ્યો આપણે ક્યાંય ના જો હોય એ વાત આપણને ત્યાં જોવા મળે છે.
હા
હમ અને માનવ જીવનની ઉપર પણ ઘણો પ્રભાવ છોડી જાય છે દરિયા કિનારો જેમ કે માછીમારીનો વ્યવસાય એમાં એમાંથી માછીમારીને એટલા બધા પૈસા ભી મળે છે અને વેપારો એ આપડા દરિયા કિનારે એ વેપાર અને બંદરો બી ઘણા બધા છે. એમાં પણ આપણને ઘણો બધો ફાયદો થાય છે અને પ્રવાસ માં પણ આપણને ઘણા બધા ઉદ્યોગોનો પ્રવાસ થાય છે મીઠું ઉત્પાદન કરે છે કુદરતી સૌંદર્યથી પણ આપણને પ્રાપ્ત થાય છે અને જીવન દરમિયાન ઘણું બધું આપણને હનથી આધારિત. રેલા હોઈએ છેએ આપડે
હ અને સવાર અને સાંજ ન પણ અનુભવ જુદો છે કે તમે સવારે જાવ તો સવારના સમયે દનિયા કિનારો શાંત હોય છે ઠંડી હવા હોય ધીમે ધીમે ઉગતો સૂરજ ખુબ જ સુંદર લાગે અને લોકો યોગા કસરત અને વોક કરવા આવે છે. અચ્છા.
અને સાંજ નો સમય એટલે બીચ ઉપર ખુબ જ ચહલ પહલ જોવા મળે લોકો પરિવાર સાથે ફરવા આવે અને કોઈ સૂર્યાસ્ત નો સમય આકાશ ના રંગો ખુબ જ આકર્ષણ ઘણા લોકો એમાં ફોટા બી કેપચ કરીને લેશે અને પછી ત્યાંનું સી ડું બી ખાય છે અને સાથે સાથે સંગીત ની પણ મજા માને અને ફોટો અને હવા એ બેનો એટલો બધો આનંદ મળે કે આખી વસ્તુ જેની અલગ થઈ જાય.
હા અને ત્યાંના જે લોકા નું જીવન છે એ પણ બહુ અનોખું છે કે ખાસ કરીને માછીમારોનું જીવન ખૂબ જ મહેનતપૂર્ણ હોય છે.
હમ જેમ કે પાણી ઉપર ઝડપથી ચાલવાની બાઈક જેવી રમતો ત્યાંનું વોટર સ્પોર્ટ નું પણ કઈક અલગ જ વાત છે જેમ કે આપડે અ પેરાશૂટિંગ કરી આકાશમાં ઉડવાનો અનુભવ માણી શકીએ અને પછી દરિયાની અંદર. તેને રંગબેરંગી માછલીઓનો કલર જોવા માટે પણ આપણે તેમાં ડ્રાઈવિંગ કરી શકીએ છીએ અને મોજામાં પણ આપ બોડી ચલાવી અને એટલી મજા માણી શકીએ છી કે વસ્તુની જ કઈક અલગ જ મજા હોય છે.
હ અને આમ કુદરતી વસ્તુઓ જોવા પણ બહુ મળે આપણને શોખ ને શીલા જોવા મળે પછી નાના કેકડા જોવા મળે સમૃદ્ધ છોડ જોવા મળે રંગના પથ્થરો કોરલ. પછી બાળ તો બહુ જ મજા આવે આ જોવાનું પણ સારું લાગે દેખવામાં. પણ સારું હોય એટલે.
અને દરિયા કિનારાનો ખોરાક અને એના બજારો એનાથી એટલા બધા ચાલતા હોય છે કે પછી વાનગીની વાત કરીએ તો ફ્રીજ એલે ફ્રાય ફ્રીજ મળે પોન મળે કેનબેરી નળિયેળની વાનગીઓ. ભેળ ચાટ એ બધું ખાવાની અને બાળકોને આ બધું જોઈને એમાં એટલો બધો આનંદ આવે છે કે એ લોકોની એમાં બધું ભૂલી જાય છે.
હ અને ઘણા ઘણા બીજ પર તો નાના નાના બજારો પણ હોય છે કે શંખ ના વસ્તુઓ મળે હસ્તકલા મળે કપડા રમકડા સ્થાનિક નાસ્તા બહુ જ બધું વસ્તુઓ મળે છે.
અને એમાં પણ જો આપણે જઈએ દરિયા કિનારાની ગોવાની બીચની વાઈટ કરીએ તો ત્યાં પાર્ટી. જાણે રાત્રે જઈએ તો દિવસ ઉગ્યો હોય એવું લાગે પાર્ટીમાં સંગીત અને નાઈટ લાઈફ અને માટે વિશ્વ પ્રસિદ્ધ ગોવાના બીજો તો જોવા જેવા હોય છે તે પણ રાતના સમય તો કઈક અલગ જ નજાગ્ર હોય છે એમાં.
હા અને મરીના બીચ પણ આવ્યું છે ભારતમાં સૌથી લાંબો બીચ છે એ વારોો પછી કોવાલમ બીચ પણ જવાય જ્યાં આયુર્વેદને કુદરતની સૌંદર્ય માટે જાણે છે અને રાંધાનાર બીચ છે ત્યાં સ્વચ્છ પાણી અને શાંતિ માટે પણ પ્રસિદ્ધ છે હવે. આટલા બધા બીચ આવ્યા છે ને આપણેે ભારત દેશમાં કે જેટલી બી વાત કરીએ એટલે ઓછા છે.
હવે દરિયાના પર્યાવરણની મહત્વનું આપણેે વાત કરીએ ને તો વરસાદમાં આને મદદ પણ કરે છે અને જોવા જઈએ તો આપણે હવામાં પણ સંતુલન રાખીએ છીએ અને આપણને જીવન સૃષ્ટિ પણ સારું આપે. આપે છે એમાં અને તેના મુખ્ય સમાચારોમાં જોઈએ તો આપણે પ્લાસ્ટિકનોો કચરો તેલ પ્રદુષણ પાણી પ્રદુષણ અને આ બધું માછીમારોનું એ દરિયાની સૂક્ષ્મ જરૂરી બહુ જ જરૂરી વસ્તુઓ છે દરિયાઓ માટે તો.
હા એ તો છે અને દરિયા કિનારાનો પ્રવાસ આમ યાદગાર પણ બને કારણ કે એ મનને ખુશ રાખે પરિવારને નજીક લાવે નવી જગ્યાઓ શીખવાડે યાદગાર ક્ષણો બનાવે એટલે દરિયા કિનારાનું બહુ જ ખૂબ મજા આવે ત્યાં જવાની.
અને દરિયા કિનારાનો પ્રવાસ આનંદ સાહસ અને શાંતિ માટેનું ખૂબ જ એવું સરસ આપણું અનોખું અનુભવ છે. અને આની વાત કરીએ તો આપડણે આખો દિવસ પૂરો થઈ જાય પણ આપણેે તો બી આપણે આટલી વાત કરી બહુ સારું છે અને દરિયા ના જા સૂર્યોદય અને સૂર્યાસ્ત્ર એ વસ્તુ ખરેખર તેનું જોવા જેવું હોય છે.
હા પણ દરિયા કિનારા તો એટલા ચોખ્ખા હોય આપણે અહંયા ભારત દેશમાં કે ગોવા જાવ તો તો ખુબ જ મજા આવી જાય એવું આપણે ગુજરાતમાં પણ બહુ બધા દરિયા કિનારા છે. પછી સાઉથ ઈન્ડિયામાં પણ એટલા દરિયા કિનારા છે. આખું ભારત દેશ આપણે આ દરિયા થી ઘેરાયલું છે. એટલે બહ જ મજા આવે જે બહુ બધું ફરવાનું છે આપડા ગુજરાતમાં દરિયા કિનારો એટલા છે પછી ત્યાં જુદી જુદી જગ્યાએ ખાવા જવાનું, પછી ત્યાં ફરવા ફરવાનું, ત્યાં સરસ કપડાં પહેરીને ફોટા પડે એટલે બહુ ખુબ મજા આવે દરિયા કિનારે.
હમ્મ દરિયાની આપણે જીવન પ્રકૃતિને આનંદ માણવો હોય તો ત્યાં આપણે જઈએ અને ત્યાં રહીએ તો જ એનું આપણે આનંદ લઈ શકીએ છીએ. ત્યાં નું આપણે. સુંદર નજારો પણ આપણે જોઈ શકીએ.
હા દરિયા કિનારે આપડે જીવનમાં જવું તો જોઈએ દર વર્ષ લોકોને જવું જોઈએ દરિયા કિનારે કારણ કે આપણને બહુ જીવનમાં શાંતિ આપે માનસિક શાંતિ પણ બહુ મળે એટલે બહુ ખુબ મજા આવે દરિયા કિનારે જનું નવું નવું જોવા મળે. એટલે આ તો દરિયા ની વાત કરીએ તો તો ખૂ વાત જ ના પત ને એવું છે.
હમ્મ.
એટલે પછી વાત કરીશું કોઈ દિવસ આપડે આના પર